હેલો.
હેલો.
કેમ છે?
મજામાં તમે.
અમારે પણ બહુ મજા, આજે અચાનક બપોરે તમારો ફોન બધું બરાબર ને.
હા, બધું બરાબર છે, બસ અત્યારે ઘરમાં. એકરી બેઠી હતી, અને બહાર જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો. મા ન સરસ સુગંધ આવે. આવી, એટલે મને સીધું આપણું ગામડું યાદ આવી ગયું, તારે બહુ યાદ આવી, એટલે તરત કોણ લગાડીઓ.
અરે, હા. મેં તો મારા મનની વાત છીનવી લીધી અહીં પણ એવું જ વાતાવરણ છે. અ વરસાદના ટીપા પડતા જ મને આપણું નાન પણ યાદ આવી ગયું યાદ છે. ગામડે પહેલો વરસાદ આવતો ત્યારે આપણે કેવા નેવા ના પાણી નીચે નહવા દોડી જતા.
હા હા એમ ના યાદ હોય મમ્મી ના પાડે તોય આપણે ઘરની બહાર ભાગી જતા પછી પેલી કાગળની હોળઓ બનાવી ને પાણી પાણી ના વહેણ માં ધરતી મૂકવી અને કોની હોળી આગળ થાય એની શરતો લગાવવી કેવો નિર્દોષ આનંદ હતો, એ.
હા સાચે અત્યારે શહેરમાં ફ્લેટની અ બાલ્કની માંથી વરસાદ જોવો પડે છે, રોડ પર સિમેન્ટ અને ડામર સિવાય કઈ નથી એટલે પેલી માટીની સુગણ તો અહી માણવાની જ નથી મળતી વાતો વાત તો મને વેકેશન ના એ દિવસો પણ યાદ આવી ગયા જય્યારે આપણે આખો દિવસ વયો અ વાડી એ પડ્યા રહેતા.
અરે હા સવારે પેલા પક્ષીઓના પડવા સાથે જાગવુ અને સીધા ખેતરે ભાગવું તે ઝાડ પર કરીને ખાતા મીઠા બોલ જામફળ અને. કાચી કેરીઓ તોડીએ રાત તો હવે મોઠા મોના ફળમાં પણ નથી આવતો.
સાચી વાત છે અને પેલું ખેતર નું ભાથું યાદ છે ભાભી જયારે. અત્યારે ગરમા ગરમ બાજરાનો રોટલો દેશી માખણ લસણની ચટણી અને તાજી છાસ લઈને આવતી ત્યારે ઝાળના છાયડે બેસીને ખાવાની કેટલી મજા આવતી હતી. તય્યારે તો ફાાઈવ સ્ટાર હોટલનું ખાવાનું પણ એની સામે ફીકકું લાગે છે.
અને બપોરે જયારે બહુ ગરમી થાય ત્યારે આપણે પેલા કુવા કૂવા પર કે નાદી કિનારે દોડી જતા. પેલા વડલાની ડાળીઓ. દોરડું બાંધીને હીચકા ખાવા અને નદીના પાણીમાં છબછબિયા કરવા આપે. આપણને સમય નો ભાણ જ નહોતો રહેતો.
હા અને સાંજ પડતા જ આખું ગામ જીવન થઈ જતું ગાય નું ધણ પાછું વળે. એટલે ઉડતી દોડને એ નજારો આજે પણ. આંખો સામે તરી આવે છે સાંજે ઘરના ચોર ચોરા પર બધા વડીલો ભેગા થઈ સુખદુઃખ ની વાતો કર તા શેરીમાં આપણે શતા કુકડી અને ગીલી દંડા જેવી રમતો રમતા કોઈ મોબાઈલ નહી કે કોઈ ટીવી નહી તો કેટલા ખુશ રહેતા આપણે.
આવ સાચું કીધું અત્યારના છોકરાઓ તો આખો દિવસ મોબાઈલ અને વિડીયો ગેમમાં જ ખોવાયેલા રહે છે. તેમને ખબર જ નથી કે સાચી રમત અને દોસ્તો શું કહેવાય મને તો પેલી રાતો બહુ યાદ આવે છે ઉનાળામાં ઢાબા ખાટલા ઢાળીને આખો કુટુંબ સાથે સૂતું આકાશમાં લાખો તારા દેખાતા પવન ની ઠંડી લહેર ખી આવતી. અને દાદી માં પાસે વાર્તાઓ સાંભળતા સાંભળતા ક્યારે હુંઘ આવી જાતી ખબર જ ન પડતી.
અરે અત્યારે શહેરમાં જુઓ તો રાત્રે પણ એસી ચાલુ રાખવી પડે આકાશ તરફ જુઓ તો ધુમડો અને ઊંચી ઈમારતો સિવાય કઈ દેખાતું નહી માન માન બેચાર તારા જોવા મળે પાડોશમાં કોણ રહે છે, એની પણ આપણને કઈ ખબર નથી રહેતી સંબંધોમાં પહેલી ગામડા જેવી હુંફ જ નથી રહી
હા આજે ફોન પર ફોન પણ તારી સાથે વાત કરીને મારું મન હળવું થઈ ગયુ અને જાણે હુ ફરીયા દિવસોમાં જેવી આવી ભલે આપણે ભણી ગણીને શહેરમાં સ્થાયી થયાં. પણ આપણો જીવતો આજે ગામડાની ગલીઓમાં જ વસે છે.
સાચી વાત છે. તો પછી એક કામ કરીએ આ વખતે દિવાળી ના વે કેશનમાં કોઈ આડે અવડો પ્લાન નથી કરવો આપણે બંને સહ પરિવાર આપણાં ગામડે જ જઈએ. છોકરાઓને પણ ખબર પડે કે આપણી સંસ્કૃતિ અને ગામડાનું જીવન કેવું સુંદર છે.
અરે વાહ. બહુ જ સરસ વિચાર છે હું આજે જ ઘરે વાત કરી લઉ છું આપણે આ પ્લાન પા માં જઈએ?
હા, પાકું ચાલ તો હવે હું પણ સાંજના રસોડામાં કામમાં લાગી જાઉ બહુ મજા આવી તારી સાથે વાત કરીને.
ઘણું આનંદ થયું ચાલ આવજે અને પોતાનું ધ્યાન રાખજે.
હા, હા, સારું આવજે.